હેલો
હા કેમ છો?
બસ મજામાં.
તમે કેમ છો?
બસ મજામાં તમે કેમ
તો હમે બી બા મજામાં.
મજા મજા જમી લીધું?
હા જમી લીધું આ આ શું ટોપિક છે તમારા માટે
આજે આપણેે ખાવા માટે કરીએ
હા રેસીપીનું બતાવો આપણે ઘરનું અ આપણે ઘરનું ખાણું ખાઈએ તો આપણે કેવું લાગે બાારનું ખાઈએ તો કેવું લાગે તમને ખબર છે
હા ખબર છે ને
આપણે ઘરનું ખાણો ખાઈએ ને બહુ સ્વાદ ટેસ્ટી બને છે.
હમ્મ.
હાચી વાત હે કે નહી
સાચી વાત છે.
ને આપને તમાર નેટવર્ક ઓછું પકડે સે જા અને આપણે બા આપણે આપે આપણ નું બધા બહાર જઈએ ને બહાર નો ખઈએ તો બધું બાર બહારના ખાણામાં શું થાય કે બઉ ગરમ મસાલો બહુ નાખે છે.
સારું નથી બહાર નુ ખાણું.
ને એટલે ગરમ મસાલો નાખે ને એનાથી ટેસ્ટ વધી જાય.
બરાબર છે.
હાચી વાત હે કે નઈ?
સાચી વાત છે બરાબર છે ઘરનો ટેસ્ટ અલગ આવ બહાર નો અલગ આવે
હા એનાથી સારું આપણે ગ એનાથી સારું આપ આપણે ઘરનું ખાણું હોય ને ઓસુ જ કેવાય.
હમ્મ ઘરનુ બરાબર કમ્પ્લીટ હોય.
હાચીવાત ગરમે શું આપણે તેલ આપણે શુદ્ધ તેલ દ હોય તાજું ચોખ્ખું ટેલો હોવે ઢકણ બધું આપેલો અને હોટલામાં તો શું હોય બહારમાં તો આપણે જમવા જઈએ તો બહાર એમસ તેલ ઊગાડો પડ્યો હશેને કેમ બગડેલી સબ્જી બી ઓમ તો બી એમ જેમ બનાવતા હશે એટલું બધું આપણે જેવું ચોખ્ખું સફાઈ થી ના બનાવે.
હમ્મ તેમ
હાચી વાત હે કે નહી?
આ તો હોટલોનું તો કેવુ હોય હોટલોનું તો કેવું હોય ઢોકે લાઈ ની હોય આપ ઘરમાં વ્યવસ્થિત મૂકી ને બધી રીતે હમ્મ એટલે આપણા શરીર માટે સારું ઘરનું ખાણું સારું શરીર માટે આપડે છોકરો માટે સારું આપડે માટે સારું
હાચી વાત હે લેકિન સો આપણે બાળકાને વધારે બહારનું ખાણું બહુ ગમે છે.
હા એ ગમે છે વાત બરાબર છે પણ શરીર માટે બરાબર નથી.
હાચી વાત એ આપણે ઘરમે તો શું રોજ સાંજે દાળ, ભાત, રોટલી, ભાખરી એવું બનાતા હશે તે સોકરોને સુ બારનું એમ બર્ગર પી ચા મંચુરિયમ નૂડલ્સ એવું બધું ખાવાનું જોવે
હ છોકરાને એવું ભાવે છે પણ સાચી વાત છે પણ પછ બીમાર પડી જાય એનું એનું શું કરીએ પછી બીમાર પડી જાય પછી એનું શું?
હાચી વાત એ આ બહારનું આપણે વધારે ખાવામાં આવે તો આપને તકલીફ થાય ને?
આપે છોકરા બીમાર પડી જાય એના કરતા ઘરનું બનાઈને ખવડાવો તો એ સારું ને?
હાચી વાત એ ને આપણે ગર હા બોલો.
જે જે ભાવે આપડે ઘરની વેરાયટી બનાવીને ખવડાવી શકીએ છોકરોને.
હાચી વાત હૈ ને આપણે પણ આપણે ઘરમે શું એવું કે આપણે જો બનાઇએ ને ભલે આપણે ગમે તે આપણે પાવભાજી બનાઈ એને તો આપણે ગમ આટ આપણે જો જેટલી ઈચ્છા હોય ને એટલું ખટે જેટલું હોય તો આપ ણે ગરમ મસાલો નાખવાનો સ્વાદ અનુસાર ને બારનુ બહાર આપણ બહાર જઈ જમવા માટે તો શું બહારનું માણસ ને બધા હોટલ વાળાને વધારે ગરમ મસાલો નાખે ને એને એવી ખબર પડે કે મારો ટેસ્ટ હારો આવશે લેકન આ આ આગળવાળાને નુકસાન છે.
બરાબર છે.
હાચી વાત કે ન
હમ બરાબર છે આપડે દરેક વસ્તુ ઘર મતલબ ઘર આપ બી બના શકો એમ જે ખાવાનું હોય આપડે હમ.
બધું બધું મોબાઈલ ઉપર આવે છે ને તમે જોઈને બનાવો ને ગમે તે વસ્તુ તમે મોબાઈલ ઉપર જોઈને બનાવો.
દરેક વસ્તુ આપડે ઘરે બનાવીને છોકરોને ખવડાઈ શકીએ. જે બાળ નું વસ્તુ મળે છે આપડે ઘરે બી બનાવી શકીએ.
સાચી વાત હે.
એટલે આપડે છોકરા કઈ બીમારી નહી પડે તંદુરસ્ત રહેે ને છારા રે.
હાસીવાત ઘરનું ચોખું હો તાજું ફ્રેશ તેલ હોવે બધુંય વાતની આપણે ઘરના ગેવું હોવે આપણે. છોકરા છાપ કરે બસ ચક્કી ઉપર આપણે દળાઈએ તો બીહ તાજું ચોકું કહેવાય. પેલી બહાર ઓટલામ તો શું કેટલા વર્ષોનું, કેટલા મહિનોનું લોટ આવે યાર. બહાર નું લોટ આવે કીડા વાળા બી હ એટલું બધું સાફ નહી કરતા હોય હવે એમ જ બાંધે ને કેટલું બધું ગંદાતુ પાણી એમ ઉગાડો પડ્યો એ જ પાણી થી લોટ બાંધે છે.
બાર કોણ ધ્યાન રાખ?
હેલો.
હા આપડે ઘરનું જેવું આપડે બહાર કોણ ધ્યાન રાખે.
સાચી વાત એના માટે આપણે ઘરનું ખાવાનું સારું કહેવાય. શરીર માટે બહુ સારું છે.
બહુ સારું છે ઘરનું ખાણું બહુ સારું છે.
આપણે બહારનુ ખાઈએ ને તો આપણે તુરંત એક દિવસ ખાઓ, બે દિવસ ખાઓ, ત્રીજે દિવસ તો આપણે બીમાર પડવાનું જ પાક્કુ.
હમ પડી જ જે. બે દિવસમાં તો બીમાર પડી જ જે આપડે આપડે પડી જઈએ, છોકરા પડી જઈએ.
સાચી વાત એ કેમ કેવું બીમાર પડેમ શું ખબર પડે કે આપણે ઝાડા થાય, ઉલટી થાય, એવું થાય આપડે શરીર આમ બીફી કે ગમે તે માણસ. અને બીપી લો થાય.
અને ખાસ તો આપડે ચોમાસા માં બઉ ધ્યાન રાખવું પડે.
સાચી વાત ચોમાસામા તો કેટલું બધું જીવ જંતુઓ આવતા હશે કીડા ઈડા ફરકા ફર કેટલે બધા આવતા હશે. તો ચોમાસામાં તો ઔર બાળનું ખાવાનું બંધ જ કરી દેવાનું જ.
ખવાય જ નહિ. ચોમાસામા તો બાર ની વસ્તુ ખવાય નહી.
સાચી વાત એ ઘરનું જેટલું ખાય ને તો આપણે શરીર માટે સારું કહેવાય
હલ કે વસાદ દુ ખાણું આપડે શરીર માટે બરાબર છે
સાચી વાત હ. સામાસામે તો ભી આપડે ઘર મે સાત વાગે પેલા ખાય તો સારું કે ગરમે બી પણ આપણે કેટલા બધા જીવડા આવતા હતા.
હ બરાબર છે.
સાચી વાત છે ને? એના માટે આપણે છોકરો. એના માટે આપણે છોકરોને કેહેવું, આપણે સમજાવવું પડે આપણે છોકરોને કે બેટા બારની વસ્તુ તો બહુ કમ ખાવાની છે પેલા છોકરા નહીં ખાતા કુરકુરા, ચીપ્સ,
અચ્છ અચ્છા.
આપણે સિફ બી હોય ને તો આપણે ઘરની શુદ્ધ તેલની તળે ને બી છોકરાને આપે તો સારી કહેવાય.
છોક તો એ બાળ ની વસ્તુ પડીકાઈ ના અલાય અવે સોમાસામાં તો.
સાચી વાત એ કુરકુરા આવું કે કેટલા મહિનો ના કંપનીનું બધું પેક કરેલો આવે છે.
સાચચી વા છે.
હાચ વાત કે નહી.
હમ્. બારની વસ્તુ તો આપડે ખાસ કરીને છોકરાને તમારે ધ્યાન રાખવાનું ને મારી છોકરીઓ ન જે હોય આપડે. સા સામે ખાવાની વસ્તુ ધ્યાન રાખવાનું.
સાાચી વાત એ.
હ.
તો છોકરાને છોકરાને શું. કે સવારે સ્કૂલ જાય ટિપ્પણમાં તો બીઓને કુરકુરો હંગાતે લઈને જાય. તો કુરકુરાથી આપણા છોકરાને નુકસાન થાય.
એ બરાબર નથી તેના.
ને એ બી કુરકુરાસી તમે આપણે ગરમે તેલની ફ્રેશ તેલ તમે. આપણે તળેને આપીએ ને તો આ સારી કહેવાય સાચી વાત કે નહીં.
હચ્છા.
બાકી છોકરાને શું બાલ ની વસ્તુ વધારે બાલ ન વધારે ગમે છે. ગમે તે ભલે આપણે ચીપ્સ છોકરાને બાંધની ગમે આપણે ઘરને. આપે ગેસ જ તેલમાં તળને આપીએ ને તો છોકરાઓને સારી ના લાગે. આમ જ કેતા અમે ટેસ્ટ નહી ટેસ્ટ નહી એવું કેતા હશે બારની. અ જમવા બેૈએ ને તો બી પડી હંગાતે લઈને બેસે.
હા એ તો દરેક છોકરોને એવું જ હોય.
સાચી વાત એના માટે આપણે શું કરવાનું હશે કે આપણા છોકરોને. ગમે તે વસ્તુ ધ્યાન રાખવાનું બાલની વસ્તુ બહુ કમ ખાવા વાળાની છે.
હમ. બારની વસ્તુ તો અપાઈ જ નહીિ ચોમાસામ તો કોઈ પણ જાતની ચોમાસા.
ને ચોમાસુંમાં તો એ વસ્તુ બંધ જ કરવાની છોકરોને ઘરનું ખાણું આપવાનું. શરીર માટે સારું કહેવાય.
હા બિલ.
નહી તો છોકરા ચોમાસામાં કેટલું બધું જીવાતા છોકરા બીમાર પડી જાય. દવાખાને લઈને ડૉક્ટર લોકો શુંખ કેહે તમે શુંખ ખાધું છે. પેલો એલર્જી થઈ ગઈ એવું થઈ તો પાણી પીવામાં આવી ગયું ખાવામાં ગમે ગમે. ગમે તે જીવડો આવી ગયો એના માટે એવું થાય.
અચા વાચછા.
હાજી વાત હ કે નહી.
બલકુલુ વાત. હા બિલકુલ હ આજ મારે નેટવર્ક ઓછું પકડાય છે.
તો જ્યાં તમાર નેટવર્ક પકડતોું હોય ને વાં તમે બેસેલા ભો થાવ. એ તો ફી તમારોું એના. એના માટે આપણે છોકરોને શું કહીએ કે બહારની વસ્તુ ના અપાય ઘરનું બધું ગમે. છોકરા માંગી ને તમે આપને ઘરનું ખાણું. છોકરાને હલવું પડે બહારની વસ્તુ છોકરાને એકદમ બંધ કરવાની હશે કે છોકરા બીમાર. પડી જાય સાચી વાત કે નહી આપણે મોટા બી બીમાર પડી જાય. તો જ ના તો શું વાર લાગે.
સાચી વાત છે.
સાાચી વાસે કે નહી.
વાી વા એટલે આપડે બહારની વસ્તુ સોમાસામ છોકરોને અપાય જ નહીિ.
અચ્છા હવે તો કેટલી બધી સુવિધા છે કે આપણે ગમે તે વસ્તુ. તો આપણે મોબાઈલ ઉપર જોઈને ઘેર બનાવી નાખી.
હાી વાત છે.
હચચી વાતે કે ન નાે ગમે. આપણે ગમે તે વસ્તુ આપણે મોબાઈલ ઉપર જઓ ને તમે બધું તમારે. પાાવભાજી પીઝા બર્ગર મંચુરિયન નૂડલ બધું આપણેે ફોનમાં આવે છે હવે તો. અમે તો કેટલી પ્રકારની સુવિધા છે બધી વસ્તુ તો આપને માર્કેટમાં તુરંત મળે છે. ઘેર ઓનલાઈન બેઠા બેઠા તમે ઓનલાઈન કરો ને ઘેર તો બી આપણે ઘેર આ આવી જાય.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
હાચી વાતે કે નઇ.
હા સાચી વાત છે સાચી વાત છે તમારી બરાબર છે વાત છે.
એના માટે એના માટે બવું તમાને આપણે ઘરનું ખાણું સારું કેહેવાય બારનું. ખાવાનું સારું ના કહેવાય સાચી વાત કે નહીં.
એ
આપડણે સોમ પણ ખાસ કરીને છોકરો નો આપડો તમારું બધું ધ્યાન રાખવાનું કે બહાર ની વસ્તુ. કોઈ પણ ના ખવાય.
અચછી વાત હૈ.
બબ ખાસ કરીને ઘરની વસ્તુ.
મેડ મન તમારે તમારા સાથે વાત કરવાની બહુ મજા આવી છે. બહુ સારું લાગ્યું છે આપણે. ખાવાના માટે બહુ વાત કરી છે કાલે કોલ. પાછો કરીશ ચલો હવે મૂકવું હવે હા.
હા જય શ્રી કૃષ્ણ.